હલો.
હલો.
હા મિત્ર.
શું મારા અવાજ આવે છે તમને મિત્ર?
હા મિત્રો તમારો સ્પષ્ટ અવાજ આવી રહ્યો છે. કેવું ચાલે છે? ચાલી રહ્યું છે સારૂ ચાલી રહ્યું છે.
બધા ઘરે બધા કેવા છે?
સારા છે તમારે
હા અમારે પણ સારા છે તો શું તમે હવે .
હા હું હવે ફ્રીજ છું.
હા તો આપણે કે ખેતી અને ખેડૂતોનું જીવન વિશે થોડી ચર્ચા કરશું. .
હા ચાલો ને આપડે ખેતી અને ખેડૂતોના જીવાનો ઉપર ચર્ચા કરી.
તો ખેતી આપણા દેશ ન મુખ્ય વ્યવસાય છે. અને ખેડૂતોને દેશના અન્નદાતા કહેવામાં આવે છે. કારણ કે તેઓ અનાજ શાકભાજી ફળો અને અન્ય ખાદ્ય પદાર્થો ન ઉત્પાદન કરતા હોય છે. અને ખેડૂતો ન પરિશ્રમથી જ લોકો ખોરાક મળે લોકોને ખોરાક મળે છે. અને ખેડૂતોનું જીવન મહેનત ભર્યું હોય છે એ તેઓ વહેલી જ સવારે ખેતરમાં કામ કરવા જાય છે. અને દિવસભર ખેતીના વિવિધ કામો કરે છે. જમીન તૈયાર કરવી બીજ વાવવું. સિંચાઈ કરવી ખાતર નાખવું અને પાક ની સંભાળ રાખવી જેવા અનેક કાર્યો ખેડૂતો કરતા હોય છે. અને ખેડૂતોના જીવન પર ઘણું નિર્ભર હોય છે સારો વરસાદ પડે. પાક સારો થાય પરંતુ દુષ્કાળ અને અતિવૃષ્ટિ વાવાઝોડું અથવા જીવાતોના હુમલા થી ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે. તેથી ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આજના સમયમાં જવા જઈએ તો ખે-ખેતી માટે જે ટ્રેક્ટર હાર્વેસ્ટર ડ્રિપ સિંચાઈ અને નવી ટેકનોલોજી ન પણ ઉપયોગ થવા લાગ્યો છે અને જેના કારણે ખેતી પણ વધુ સરળ અને ઉત્પાદક બની બની છે. સરકાર પણ ખેડૂતોને માટે વિવિધ યોજનાઓ અને સબસીડી સહાય તો શું મિત્ર તમારા બાજુ એવા ખેડૂતો છે. જે સરકારી સહાય લઈને ખેતી કરતા હોય.
હા મિત્ર અમારી બાજુ ખેતી બહ મહત્વની છે. જેમાં ખેડૂતોની દિનચર્યા વિશે તમને હું જણાવ્યું હમ. આપણી ફરજ એ છે કે ખેડૂત માત્ર અનાજ ન પગાવતો તે દેશની આર્થિક કરડ રાજ્યો છે આપણે સુખેથી જમી શકી છીએ કારણ કે કોઈ સરહદ પર દેશની રક્ષણ કરે છે. અને કોઈ ખેતરમાં અનાજ ઉગાડે છે. જય જવાન જ કશાન આ તો તને કે સાંભી આ વ્યાખ્યા મળી જશે ખેડૂતોને આર્થિક સુરક્ષા તેમજ માન સન્માન અને તેમને પાક ના યોગ્ય ભાવ મળે તેજ તેમના જીવનને ખશાલ બનાવવાનો સાચો માર્ગ છે. ખ ખેતી અંગે તેમને તેમને પૈસાસા હ સરકાર દ્વારા મળેલી કેટલીક યોજનાઓ જણાવ જેમ કે પીએમ કિસાન યોજના તેમાં આપને
અ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે આર્થિક સહાય તરીકે સીધા બેંક ખાતામાં રકમ ચૂટવામાં આવે છે જેથી તેઓ બયારણ તેમજ ખાતાનો ખર્ચ કાઢી શકે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નો પણ તેમાં સમાવેશ છે. કુદરતી આફત અને કીટકો કે રોગચણ ને કારણે પાક નષ્ટ થાય ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા માટે બીમા કવચ પૂરું પાડવામાં મદદરૂપ બને છે. તેમજ આપણે જોઈએ છીએ કે સોયન હેલ્થ કાર્ડ દ્વારા પણ આપણે ખેડૂતો પોતાની જમીન માટીની ચકાસણી આવી શકતા હોય છે જેથી ખબર પડે કે જમીનમાં કયા પોષક તત્વની ઉણપ છે અને કયું ખાતર કેટલા પ્રમાણમાં નાખવું એ આપણને ચોક્કસ રીતે મે પડે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ પણ છે જે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ જ્યારે ખેતી ખેતીના કામો માટે લોન આપવામાં આવે છે
બરોબર
જેથી તેઓ સહકારોના યાદના ચક્રવ્યુહમાંથી બચી શકતા હોય છે આપણે જોઈએ તો આધુનિક કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ પણ ઉવામાં આવે છે જેમાં ડ્રોન ટેકનોલોજી છે જે હવે ખેતરોમાં ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ધોન ન ઓ એક વાી રહ્યો છે આ નથી સમય અને દવા બંનેની બચત થાય છે, અને ખેડૂતોના સ્થાનિક માટે સ્વાસ્થ્યને માટે નુકસાન થતું નથી. તેમ ગ્રીન હાઉસ અને પોલીસ ખેતી છે, આ પદ્ધતિમાં તાપમાન અને ભેજને નિયંત્રિત કરીને ઋતુ વગરના મોઘા શાકભાજી અને ફૂલોની ખેતી કરવામાં આવે છે, જે બજારમાં ઊંચા ભાવ વેચાતા હોય છે.
હા
તેમજ આપણે જોઈએ તો પશુપાલન અને પૂરક આવક ના સ્ત્રોત પણ ઘણા છે, જે ખેતી ક્યારેક અનિશ્ચિત હોય છે. તેથી ખેડૂતો પોતાના પરિવારની આર્થિક સ્થિરતા માટે ખેતીની સાથે અન્ય પ્રવૃતિઓ પણ કરે છે. જેમાં શેર ક્રાંતિ તરીકે ગાય અને ભેંસ પાયને દૂધ ન ઉત્પાદન કરવું એ ખેડૂતોને રોજબરોજની આવકનો મુખ્ય સ્ત્રોત છે. જેમાં અમૂલ જેવી સહકારી મંડળીઓ એ ખેડૂતોના જીવન સ્તરને ઊંચું લાવવામાં બહુ મોટો ભાગ ભજ્યો છે.
હા મિત્ર તમારી વાત સાચી છે. ખેડૂતો ન જીવન કુદરતી પરિસ્થિતિઓ પર ઘણું નિર્ભર છે, કારણ કે સમયસર વરસાદ ન પડે. તો પાક સુકાય સુકાય પણ શકે છે, અને જો વધુ વરસાદ પડે તો પાકને નુકસાન પણ થઈ શકે છે. એજ રીતે વાવાઝોડું, પૂર, દુષ્કાળ અને જીવાતો હુમલાથી પણ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે. ઘણી વાર તેમને લીધેથી લોન ચૂકવવામાં પણ મુશ્કેલ પડે છે. કારણ કે અમુક વાર જે ખેડૂત ખેડૂતોના સમયમાં જે ચાલતું હોય છે, અમુક અમુક કારણોસર પાકને પણ પસંદ ન મળતું હોવાથી. અને જે એ લોકો ન પાક જે કાઢવાનું હોય એટલું આવતું નથી, એના લીધે અમુક વખત એ લોકો એ પણ ચૂકવી શકતા નથી, અને ખેડૂતોનું યોગદાન દેશ માટે તો અ અમૂલ્ય જ છે. તેઓ માત્ર ખોરાક જ ઉત્પન્ કર નથી તમે કેવી રીતે પરંતુ દેશ દેશની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવતા બનાવે છે, જો ખેડૂતના હોય તો સમાજનું જીવન મુશ્કેલ બની જાય છે. જાય એવું છે, કારણ કે ખેડૂતો ન સન્માન કરવું અને તેમની સમસ્યાનો ઉકેલ માટે પ્રયત્ન કરવો. એ દેશના નાગરિકોની ફરજ છે, અને આજના સમયમાં જોઈએ તો ખેડૂતોને આપણને અમુક અમુક જગ્યા તો એટલ બધું સન્માન પણ નથી મળતું પરંતુ ખેડૂતોનું સન્માન જરૂરી છે, કારણ કે આ દુનિયામાં ખોરાક વગર કંઈ કંઈ ચાલશે એવું એવું નથી. કારણ કે આપણે જેટલું પણ જે જમવાનો આપણને હોટલોમાં મળે છે એ બધું ખેડુ ખેડૂતોના લીધે મળતું હોય છે. તો આપણે ખેડૂતોને વિશેષ મહત્વ આપવું જોઈએ અને ખેડૂતો આપણા જીવનના સાચા મિત્ર છે. કેમ કે ખેડૂતો ના હોય તો આપણને પૂરતું ભો જમવાનું પણ ન મળી શકે. અને અમુક સમયે જે સરકારી સહાય યોજના મળ તી હોય છે. એમાં પણ ખેડૂતોને પૂરતી માહિતી ન હોવાથી એ લોકો અલગ અલગ અલગ એ એમાં ફસાઈ જતા હોય છે. અને એ લોકોને પૈસા પણ મળતા નથી ઉપરાંત વધુ પડતા પૈસા ભરવા પણ પડે છે. તો શું તમારા બાજુ એવા ખેડૂતોને નુકસાન થયું છે પાકમાં.
અમારા બાજુ પણ કેટલાક એવા કિસ્સા બની ગયા છે. જેમાં. ભવિષ્યની જરૂરિયાત અંગે ખુબ જ ધ્યાન પૂર્વક રાખતા હોય છે જો ખેડૂત માત્ર ઘઊ વેચશે તો તેને મળ પાવર ભાવ જ મણસશે પણ જો તે ઘઉં માટે લોટ કે બિસ્કીટ બનાવે એને વેચશે તો તેની આવક બમણી થઈ શકે છે. તેથી બટાકા માંથી વેફર ટામેટા માં થી સોસ કે કેરીમાંથી પલ્પ બના વા આ પ્રકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ જો ગ્રામ્ય સ્તરે સરૂ થાય તો ખેડૂતોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે તેથી તેઓ ભવિષ્યની ચિંતાની દેખરેખ રાખી ખેડૂતો ના ખેડૂતો ખેતીના બદલાતા સ્વરૂપ વિશે ચોક્કસ યોજનાઓ બનાવતા રહે છે.
હા મિત્ર તમારી વાત સાચી છે. અને તમે મને જે સમય આપ્યો એના માટે તમારો આભાર
હા મિત્રો તમારો પણ આભાર.